કેમ છો જય શ્રી કૃષ્ણ
હા મજામાં છે તમે કેમ છો?
બસ મજામાં શું કરતા તા તમે
બસ કઈ નહી જો આ ફોનમાં કઈક નવું શીખી રહી હતી વિડીયોઝ જોતી હતી પ
ઓકે ટેકનોલોજી નો યુઝ કરી રહ્યા હતા
હા આજકાલ ટેકનોલોજી એટલી વધી ગઈ છે ને કે આપડે કઈક ને કંઈક નવું શીખ શીખવું જ પડે છે.
સાચી વાત છે. આજનો આ ટેકનોલોજી ભર્યો યુગ છે એમાં રોજિંદા જીવનમાં કઈક કઈક નવું તો આપડે શીખતું જ રેવું પડે છે
હા સાચું કીધું તમે-
હમ દે શું કેવાય આપડે ઉઠી ત્યારથી સવાર થી ટેકનોલોજી નો યુઝ થી જ આપડી સવારથી અચાલુ થાય છે કે ઉઠીને તર તરત આપડે શું કેવાય મોબાઈલમાં અલાર્મ મૂક્યો હોય તો પેલા એ બંધ કરી છે... પછી કોઈ નાસ્તો કે બનાવવું હોય તો આપડે સેન્ડવીચ બનાવીવી હોય તો તરત સેન્ડવીચ મશીન નો ઉપયોગ કરી છે તો આ સવારની સવારની સાથે જ આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ
હ સાચું કીધું પણ આ ટેકનોલોજી જે છે ને એ આપણા જીવનને અ અ એ એવું કામ કરે છે ટેકનોલોજી જે આપણું કામ એકદમ સરળ ઝડપી અને સસ્તું બનાવે છે જેનાથી આપણે ઘણી બધી અ મદદ થઈ જાય છે.
હમ. બહ બધી મદદ થઈ જાય છે અત્યારે ફોન છે તો આપડે કેવું છે. કોઈ ના નંબર આપણે મોઢે યાદ નથી રાખવા પડતા બધા ફોન માં સેવ કરેલા હોય તો ગમે તે સમયે ગમે તે વ્યક્તિને આપણે આરામ થી વિડીયો કોલ કે ઓડિયો કોલ કરીને વાત કરી શકીએ છીએ
સાચું કીધું અને આપડે દૂર દૂર સુધી જ્યાં આપડે તો અ એમ જોવા જઈએ તો પહોચી શક નથી પણ આપણે ફોન કોલ દ્વારા આપડા બધા સાથે વાતચીત કરી શકીએ છીએ અને વિડીયો કોલ દ્વારા આપણેે બધાને જોઈ પણ શકીએ છીએ
સાચી વાત છે આપડે બધાને જોઈ ભી શકીયએ છીએ અને વાત ભી કરી શકીએ છીએ
કેટલું આપડે ગમે તેટલા દૂર રહેતા હોય ને તો ભી ખુબ સરળતા થી આપણે વાત કરી શકીએ છીએ
સાચું કીધું એકદમ એ આજકાલ ટેકનોલોજી જ એટલી વધી ગઈ છે કે આપણને અમુક તો આપણેે જા જાણતા પણ નથી કે કઈ રીતે શું યુઝ કરવું કેટલો ઉપયોગ કરવો કેવી રીતે કરવો એ બધું આપડે શીખવું પડશે હવે તો કેમકે હવે નવું નવું ટેકનોલોજી વિકસી જ રહી છે જે આપણું કામ પણ સરળ બનાવે છે ને ઝડપી બના બનાવે છે જે કલાકોનું કામ જે થતું હોય એ ઓછામાં ઓછી સ્પીડ તે ઓછામાં ઓછી સેકન્ડોમાં થઈ જતું હોય છે
સાચી વાત છે બહુ ઝડપી કામ અ થઈ રહ્યું છે અત્યારે તો આપણેે કોઈ ભી કાર્ય કરવું હોય તો કેટલી સરળતાથી અને ઝડપથી કરી શકીએ છીએ અત્યારે તો આપડે કચેરા પોતા ભી નથી કરવા પડતા એનું ભી મશીન આવી ગયું છે કપડા ભી જાતે નથી ધોવા પડતા એનું બી વોશિંગ મશીન આવી ગયું છે. તો અત્યારે બધા કામમાં મશીન અને ટેકનોલોજી એટલી સરસ વ આગળ વધી રહી છે કે આપને થોડુંક કામમાં રાહત મળે છે કારણ કે અત્યારે બધી મહિલાઓ બી બહારનું કામ કરતી હોય છે તો એને ઘરના કામમાં એટલી રાહત મળે છે ટેકનોલોજીના યુઝથી
સાચું કીધું એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે પણ ઘણી જગ્યાએ એના ગેરફાયદાઓ પણ છે. કેમ કે ટેકનોલોજી ના લીધ ના લીધે ઘણા બધા મશીનો નવા નવા બ બને છે જે ફેકટરીઓમાં અને અ અલગ અલગ જગ્યાએ એ મશીનોનો ઉપયોગ થતો હોય છે પણ જેમાં આપણે કાળજી પણ એટલી રાખવી જરૂરી છે જેમ કે અ જે મજદૂર મશીન ઉપર કામ કરી રહ્યો હોય તો એને જો જાણતા અજાણતા એના કપડા કે કઈ પણ એના મશીનમાં ફસાઈ જાય તો એને પોતે જીવ ગુમાવો પડે છે એટલે જેટલું જ આપણે ઉપયોગી બને ને જેટલું જ ગેરફાયદાઓ પણ છે એમાં આપણે કાળજી ખાસ રાખવી પડતી હોય છે.
સાચી વાત છે આપડે જેટલી ટેકનોલોજી સારી છે એટલી અ શું કેહેવાય એના દુરુપયોગ ભી છે. જેમ આપણે મોબાઈલ જોઈએ છીએ તો અત્યારે સોશિયલ મીડિયા નો યુઝ કરીએ છીએ કે આપણે એક રીલ જોવા માટે મોબાઈલ ખોલીને કલાકો આપડી કેમ નીકળી જાય છે એ ખબર જ નથી પડતી તો એ આપડા સમય ન ભી દુરુપયોગ થાય છે.
સાચું કીધું એકદમ અને આજકાલ આ ટેકનોલોજી ના કારણે તમે જો જોતા હો કે સોશિયલ મીડિયામાં પણ લોકો ફ્રોડ કરતા હોય છે લોકોને લોભામણી લાલચો આપે છે અને કંઈક ને કઈક ફ્રોડ કરીનેએ લો લોકો ના ખાતા માંથી પણ પૈસા ન કેવી રીતે સી ખબર શું કરે એને એના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોય છે આપણને જે ખાતું ધરા આવતા હોય એને જાણ પણ નથી થતી
અત્યારે એક અ શું કેવાય ટેકનોલોજી નો ફાયદો બી છે અને ગે રફાયદા ભી છે આપણે અત્યારે કેટલું સોશિયલ મીડિયા આવ્યા પછી એનાથી કે સારો ફાયદો ભી છે કે અને કોઈ ભી માહિતી હોય તો તે સરળતાથી એમાંથી થી મળી જાય પણ તેના દુર દુરુપયોગ ભી છે અત્યારે કોઈ અ મહિલા છે કે કોઈ પુરુષ છે એના ખોટી રીતે ફોટા ભી વાયરલ કરી દે છે તો એ એક ખરાબ વસ્તુ ભી જે આપને નુ કરતા બી છે જેનાથી આપણા સમાજમાં શું કેવાય એની ખરાબ અસર પડે છે ના કા કે ફોન તો અત્યારે નાના બાળકો થી લઈને મોટા વૃદ્ધ વૃદ્ધ દ્ધ સુધી બધા લોકો ફોન જોતા હોય છે તો બધાના મગજ ઉપર તેની થોડીક ખરાબ અસર ભી થઈ શકે છે
એકદમ સાચું કીધું આજકાલ જે યુવાન છે ટેકનોલોજી નો ખોટી રીતે યુઝ કરી રહ્યા છે જેમ કે તમે કીધું કે ફોનમાં જે મહિલા ના હોય કે પુરુષ ના હોય એના વિડીયો કે એના જે ફોટાઓ છે એને ખોટી રીતે ઉપયોગ કરીને એને જે બ્લેકમેલ કરતા હોય છે એના કારણે જે મહિલા હોય કે જે પુરુષ હોય એ ખોટી રીતે પોતાના વિચારોથી આત્મહત્યા કરી સુધી પહોંચી જતી હોય છે અને એ ખોટું શું કેહેવાય કે આપણા સમાજ માટે એક કલંકિત સાબિત થાય છે
સાચી વાત છે અ પછી શિક્ષણ ક્ષેત્રે બી ટેકનોલોજી એક ક્રાંતિ લાવી છે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે પછી વિડીયો કલેકચર ડિજિટલ પુસ્તકો નો ઉપયોગ કરી શકે છે્ શિક્ષકો પણ સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર દ્વારા સરળ રીતે ભણાવી શકે છે આપડે એવ કોરોના જેવો શું કેહેવાય ભયાનક સમય હતો તો ત્યારે કોઈ વિદ્યાર્થીઓનું ભણતરગ શું કેવાય ખરાબ નતું થયું કે એવી કોરોના જેવા સમયે એવી બીમારી ના કારણે છોકરાઓનું ભણતર અટકી ગયું હોય તો ત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ નો ઉપયોગ કર્યો તો તેના છોકરાઓ નું ભણતર બગડ્યું નથી તો એ સારો ઉપયોગ ભી છે ટેકનોલોજી નો
સાચું કીધું અને અત્યારે આપણે જોએ કે મેડિકલ ક્ષેત્રે પણ ટેકનોલોજી ટેનોલોજીનો ઘણો બધો યુઝ થઈ રહ્યો છે જેમ કે એક્સ ર એમઆઈઆર ને અ રોબોટિક સર્જરી ને એ ઘણી બધી જે અ ટેકનોલોજી છે જેના દ્વારા આપણે જે રોગો જે શરીરમાં થયો હોય એ ઝડપથી ઝડપથી અને સરળતાથી મટાડી શકીએ છીએ જારે પેલાના ટાઈમ આટલી બધી ટેકનોલોજી નતી ત્યારે માણસને નાની નાની એવી બીમારીમાં પણ જીવ ગુમાવવો પડતો હતો
સાચી વાત છે નાની નાની બીમારીઓમાં ભી એને જીવ ગુમાવો પડતો હતો અત્યારે ટેકનોલોજી ના કારણે ડોક્ટરો ન ભાઈ કેટલું સહેલું થઈ ગયું છે કે ચીર ફાડ કરીને ટાકા લેવા પડતા ને એ રીતે ઓપરેશન કરવું પડત તો એની જગ્યાએ લેસર ટ્રીટમેન્ટ થી બસ એની બે કલાકોનું ઓપરેશન અત્યારે દસ મિનિટમાં પતી જાય છે તો ડોક્ટરો માટે ભી એટલું ફાયદાકારક છે ટેકનોલોજી હા એટલે ઘણો આપણે શું કેહેવાય ટેકનોલોજી ના હિસાબે ફાયદો ડોબી છે અને શું કેહેવાય નુકસાન ભી છે મોબાઈલ અને ઇન્ટરનેટ નું તો અત્યારે એક વ્યસ્ત પસંદ થઈ ગયું છે કે જે આંખો અને સ્વાસ્થ બંને પર ખરાબ અસર પાડે છે
સાચું કીધું
હા અને સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી જેવા કેટલા શું કેહેવાય એવા છેતરપિંડી જેવા ક્રાઈમ વધી ગયા છે કે સોશિયલ મીડિયા નો વધુ પડતો ઉપયોગ એ એટલે સમય નો બગાડ જ કરે છે વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે જોખમ ઉભું થઈ શકે છે આપડી અત્યારે બધી ડિટેલ્સ છે એ શું કેહેવાય અ એ બધી અત્યારે ટેકનોલોજી ના લીધે છે ને એ આઈ આવી ગયું છે તો ગૂગલ પાસે અને બધી આપણી બેંક ડિટેલ્સ મેલ આઈડી બધું ગૂગલ પાસે હોય જ છે તો એ લોકો આપડા ડેટા નો કેટલો મિસયુઝ બી કરે છે ઘણી જગ્યાએ અત્યારે કેવું થાય છે આપણેે નોર્મલી ઘરમાં જે વાત કરતા હોય એ એ વાત આપણેે કોઈ કપડા વિશે શોપિંગ કરવાની કે કોઈ ભી વાત કરતા હોય તો આપડણે જેવો ફોન સ્ક્રોલ કરીને કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી સોશિયલ મીડિયા સાઈટ ખોલી તો તરત એમાં જે આપડે જેટપીસે વાત કરી હોય ને એની એડવર્ટાઈઝમેન્ટ દેખાવા માંડે છે તો આપડું માહિતી કેટલી વધે એમાં ઉપયોગ થાય છે આપણા ડેટાનો એ આપણે જોઈ શકીએ છીએ તો એક ટેકનોલોજી નો એક આ દુરુપયોગથી છે
એકદમ સાચી વાત કરી તમે કે ઘણી બધી રીતે આપડે જે છે એ આ ટેકનોલોજી થી વધારે મિસયુઝ થતા હોય છે- જેના કારણે ઘણી છોકરીઓ છે કે અ અ અમુક જે છોકરાઓ છે યુવાઓ છે એના ઉપર ખરાબ અસર પડતી હોય છે
સાચી વાત છે ટેકનોલોજી નો ઉપયોગ આપણા વિકાસ માટે થવો જોઈએ ના કે ના ટેકનોલોજીને આપણેે ગુલામ બનવું જોઈએ.
સાચું કીધું.
સારું ચાલો આપડે ટેકનોલોજી વિશે ખુબ સરસ વાતો કરી તો આપડ ફરી એવું કઈક નવું લઈને પછી વાતો કરશુ નવા ટોપિક ઉપર-
હા ભલે ત્યારે- આવજો હા મળી
હા.